હેલો. બસ મજામાં તમે કેમ છો?
બસ એકદમ મજા ફર્સ્ટ ક્લાસ શાંતિ.
આવ શાંતિ હે તમારે શાંતિ છે.
બસ શાંતિ શાંતિ કેવું ચાલે તમારો બિઝનેસ માં બીજું કો
અમારે બસ હમણાં ચાલ્યું જાય છે તમે કઈ બાજુ હતા?
બસ અમે અહિયાં ઊંઝા બાજુ આવ્યો હતો વાળનાથ મંદિર એક્ઝામ એવું હતું એટલે.
એવું છે એમ કેવું ચાલે ધંધા પાણી?
બસ બિઝનેસમાં ભાઈ લોકો હતા અહીંયા ને હું આયે એઝામ આપવા જો વરસાદ પાણી છે કે નહી તમારા બાજુ?
અહ બસ અમારે બાજુ હમણાં વરસાદ આવી ને ગયો છે
આ છ્યું
હા.
ઓકે ઓકે.
અમારે બસ અત્યારે જ હું જોબ ઉપરથી આયો તો નોકરી એથી ઘરે આવ્યો હતો
હા હા.
એટલે કીધું હાજી ભાઈને કોલ કરું
બરાબર. બરાબર.
હા એટલે હમણાં બસ બિઝનેસ ચાલુ જ છે આપડે
એટલે કઈ લાઈન નો છે તમારે આમ થોડોક મને જાણકારી આપો ને એટલે મને ખબર પડે ને
અ આપડે એલીઈડી સ્ક્રીન નું બિઝનેસ છે એલીઈડી સ્ક્રીન નુ ઓપરેટિંગ કરવાનું હોય લગ્ન વગેરે માં જઈએ ને ઇવેન્ટોમાં
અચ્છા અચ્છા પ્રીવેડિંગ વગેરે તે વિડીયો શૂટ નો બી હોય તે બી કરતા હશો
હા પ્રી વેડિંગ પછી કોઈ મીટિંગ હોય કોર્પોરેટ ઇવેન્ટ હોય આ બધામાં આપડે એલીઈડી લાગે હે
ના ના સારું કેવાય
હમ
બરાબર બરાબર.
બીજી શાંતિ છે તમારે
બસ મજા હૈ.
એમ
હ અમે પછી અહીંયા તૈયારી કરતા હતા થોડું ઘરે કંડક્ટર નું એવું ફોર્મ ભર્યું હતું સરકારી એકાદ કોઈ જોબ લાગ સારું ના કઈ કરીએ પછી આગળ માસ્ટર તો ચાલુ જ છે એમ એ
બરોબર.
બી એ તો કિલયર કર નાખ્યો ઓમે
હા હા હા.
હા. મહારાષ્ટ્ર માલે એમ એ ચાલુ હતું માસ્ટર નીય હારે હારે કીધું પરીક્ષા આલીએ એટલે ખબર પડે શું થાય
બરોબર બરોબર મારે એમ તો કોલેજ તો ચાલુ જ છે ભેગી
બરાબર બરાબર દીએ ચાલો તમારે એવું
હા સાઈડ બિઝનેસ ચાલુ છે બંને બાજુ કોમ ચાલુ
એટલે જો આપણને ખર્ચો બીજો કોલેજમાં થાયતો મ ઘરે બધું ના આવે આપડે ઉપર થોડું ભણુ હોય તો સારું રહેે
હમ બસ એ ટાઈપ નુ આપડે ચાલુ છે.
ના ના એકદમ સારું કેવા તો પણ ના ના બાકી છે.
બાકી છે એમ
હા આજે તો હું જ હમણાં એક દોઢ કિલોમીટર દૂર
અત્યારે ઊંઝા જા છો એમ
હા પહોંચવાના એક જ કિલોમીટર દૂર છું
બરોબર કોણ કોણ ગયા છો
હુ એકલો જ હતો
એકલા જ છો એમ
હા
સારું સારું બીજું કોહ
અયા પરીક્ષા લખવા આવયો હતો અયા મંદિરે સવારે દર્શન કરશો પરીક્ષા લખી પછી આરામથી સવારે દસ વાગે પરીક્ષા
સાની પરીક્ષા હે
આ બધી અંદર હોસ્ટેલમાં એન્ટ્રી ની પરીક્ષા લેતા હો ને અંદર તૈયારી કરો ને રાત બે બે લ ક્લાસ ચાલુ હોય અને તૈયારી ના, સાહેબો આગળથી ભણવા આવતા હોય.
હા હા હા.
એના માટે નું હતું.
અચ્છા એટલે તમે એ હોસ્ટલમાં જવું હોય તમારે એટલે તમે એન્ટ્રીની પરીક્ષા
એ ની પરીક્ષા આપ આવ્યો છો અહં રાત્રે એમ કેતો હોય છે કે ક્લાસ ચાલુ હોય તો તૈયારીને હાર ક્લાસ ચાલુ હોય તો- કામ થઈ, ઘરે લબ માં આપડે પોતે તૈયારી કરીએ ને સાહેબો ક્લાસ ભણાવને તૈયારી કરાવ એમાં ફરક પડે છે.
હમ એ વાત સાચી જ.
હા.
તો તમારે અહંયા જવાની ઈચ્છા ખરી એમ ને?
હા હુંય એટલે તો આવયયો.
બરોબર બરોબર બીજા કરના બધા શાંતિ?
હવ બસ બધા મજામાં, તમે ક્યારથી જોબ ચાલુ કર્યો?
હમ જોબ તો મારે સાત આઠ મહિના થી ચાલુ હોય.
હા હા બરાબર.
પણ હમણાંવારી પાછી વચમાં બંધ થઇ ગઈ હતી.
હા હા.
એટલે હવે વીસ તારીખે પાછી ચાલુ થવાની છે એટલા દિવસ હું છૂટકમાં કામ કરું.
હા હા.
હ હાલ છૂટક માં જવું.
બરાબર બરાબર.
હમ, તો અહીયાં અમદાવાદ આવ્યા મને ફોન ના કર્યો તમે?
અમદાવાદ એલે સવારે દસ વાગે પરીક્ષા હતી મારેનેખા તો હું તને ફોન કરો તો અહીં અમદાવાદથી જ યાં નીકળ્યો હું અમદાવાદ સાડા સાત હતો સાત વાગે.
એવું એમ.
હા.
બરોબર હું સાડી સાતે તો ના ઉઠોત તમે ફોન કર્યો હોત તો.
અહી હમણા હાજ હજજી તો હવે હું ઊંઝા થાય.
અચ્છા હા જ. તો બરોબર ને ક હમણાં બપોરમાં તો હું એક વાગે ઉઠ્યો જ છું કારણ કે આખી રાતનો ઉજાગરો હતો.
વા વા બરોબર બરોબર.
હા, અલ્યા વાહાજી.
હા.
હ વેલા નો ફોન આવે છે આમ હવે.
વેલા કોણ આવે તો હવા દ આ દસ મનિટ મારી જોડે વાત કરી લે એટલે હું મારે અહિયાયા થી હ રસ્તો ક્રોસ કરો. મગજ ફ્રેશ થઈ જાય મને કંટાળો ના આવેય. પછ એના ફોન ઉછક છે મેસેજ કરી દે ને, કે ભાઈ હમણાં ફોન ચાલો અમે. ભાઈઓ વાતો કરી આરામથી કોન કર.
હા ઠીક છે બીજી શાંતિ?
હ તમારે આ બિઝનેસ નું અરે અરે કોલેજ રોજ નઈ જતા હોય તો તમે? પણ તેમાં એકાદ રાઉન્ડ મારતા હશો.
તો હું આ એક મિનિટ કાલી ચાલુ રાખો, એટલે સિવાને હું મેસેજ કર નાખું, ને મેસેજને કહી દઉં કે માર ફોન ચાલું મુ તને કોલ કરું
વાહ વાહ બરોબર બરોબર ઓ કે ઓકે.
હા, એટલે એને કેવું જરૂરી હે
વાંધો નહી મેસેજ કરી દો
આમાં સ્પીકર થાતું નથી, આ કાર્યા એપમાં?
ના, એમાં કઈ નઈ.
એવું જેમને
હા
બરોબર બરોબર બીજું કો કેવું હાલે તમારે?
બસ અમારે હાલે જાય હવે, તમારે જેવું નઈ પણ તોય ઠીક ઠીક હાલે. મરી ચવવાલી એના કોલેજ ની પરીક્ષા હવે, અસાઈનમેન્ટ લખવાનું હોય, એટલે થોડું બીજૂ કામ હોય, પણ એ ટર્મ પેપર લખવાનું હોય કોલેજ ની પરીક્ષા આઇ જશે હવે તીન ચાર દિવસમો
હા હા તો અ શિવા ભૈયા એપ્લિકેશન લોગ ઈન કર્યું હોય, તો આમાંથી અમને કોલ કરો તુમ
કરુન પસી તમે આરામ થી
અચછા, એટલે ઈ તો કરી થી એને લોગીન?
હા, તમારા એલજીનેસ મા તમારે કઈ ઓપન કરવો હોય, તો કેજે એમે આપડે ક્રિપ્ટો કરેન્સિ, બીટકોઈન એમાં આપણે ગ્રુપમાં જોઈન્ટજ છીએ
સેમા
એલજીનેસ કોઈન વિશે નું છેય અંદર, ક્રિપ્ટો કરન્સીનું હું તમને પછી વોટસઅપ માં બધું મોકલીશ
બરોબર
સો એટલે થોડું આમા સમજાય છે, બરાબર કોલ કરતા થોડું વાંચી ને પછી કોલ કરો તો, હારું રહેશે હમજવા
હમ્મ નહી બરોબર
હા
સારું સારું, તો તમે ઊંઝા પોકી ગયા?
હો, હમણાં જસ્ટ પોક્યો અહીંયા કઈ ઓળખીતા શે થોડા કઝનિયા જાશું રાત રોકાશુ ને સવારે પછી અ આઠ વાગે, સાત વાગે નીકળશું વાળીનાથ મંદિર.
હમ્મ હમ્મ
ને દર્શન કરશું, ને પછી પરીક્ષા ચાલુ કરશું.
ના બરોબર, દર્શન કરીને પરીક્ષા આપી આવો અનેને તો હાલ બિઝનેસ ઉપર કોણ કોણ તમારે ઐયા.
બિઝનેસ ઉપર હમણાં તો નાના ભાઈ, મોટા ભાઈ ને મારા પપ્પાને, તિન ચાર જણા
બરોબર
હા.
પેલા તમે વચમાં ઓ નતા લાયા પેલા પી ટુ કરીને લાયા તા છોકરાને
કઈ લાયા તા એ પછી અમે દેહ માંથી આઈ ગયા એટલે એને પછી ઘરે જવાનું
એ પાઈની અમે બધા ભેગા ગયા તા તો ભાઈ ફોન દરિયા ની અંદર ડૂબાઈ ગયો તો.
હ તમે નાવા જ્યાં તા શું મોબાઈલ લઈ
હોવે અમે મોબાઈલ લઈન નાવા ગયા તા પહી અંદર ડૂબાઈ ગયું તો પહી ભઈને તમારા ઘરે થી બીજો ફોન આપ્યો તો રીપેર કરાવી નાખજો કે
હા હા.
તો હાલે એમણાં એજ વાપરે હે રિપેર કરાઈન
હમ હમ.
હમ મને હમણાં બે દિવસ પેલા ફોન આવ્યો હતો.
હમ.
ઓવે
શું કેતા હતા ભાઈ
બસ કેતા તા કે કઈ નઈ હજી તો એજ ફોન વાપરી છીને બેઠા મજા કરી હી
હે. તો હવે જઈ નહી ત્યાં મે ભાઈ તમાર સંબંધીઓને ત્યાં જઈને જમશો.
હા જમવાનો હવે ત્યાં જઈ ને પ્રોગ્રામ છે
બરોબર કોને ત્યાં જવાનું હો
તમારે દરિયા નાવા જયાતા તો મોબાઈલ બધું દૂર ના મૂકી ને જાવ.
અરે દૂર તો મૂક્યું તું પણ ભરતી આવતી હતી અમને ખબર નથી કે ભરતી તરત આઇ જશે એમ
હમ.
ને ભરતી તરત આ આવી જી ને હું અંદર જ હતો મેં કીધું ભાઈને કીધું તમે એક વાર મો મોબાઈલ ને હોર રાખતા હોય કીધું મોબાઈલ અંદર ડૂબાઈ ના જાય
હા હા.
તો ઈ તો કે કે ના કે મેં બઉ દૂર મૂક્યો હે મને કે તો એક વાર તમે આટો મારીને આવો ને કે તમારા ચંપલે દૂર મુકી આવોને મારા મોબાઈલે દૂર મૂકી મુકી આવો તો હું ગયો એટલે ચંપલ ને બંપલ તો બધું તરતું હતું ઉપર
બરાબર બરાબર.
પાઈ ભાઈને તો અંદર થી થઇ ગયું કે હવે મારું બેટું મોબાઈલ. જતો રહ્યો હવે શું કરશું.
ધ્યાન રાખવાનું તો ઘરે મુકીને ના આવે તો
અ મારે મારા દીકરા ફોન ઉપર ફોન આવે હે હવે.
કોના ફોન આવે તમારે
હા અલ્યા હવે કાલે એક જગ્યાએ જવાનું હે એલીઈડી લઈ
હા.
કાલે એક જગ્યાએ કીધું એલઈડી લઈને જવાનું હે.
હા.
એટલે એનો ફોન આવે હે
બરાબર બરાબર વાંધો નહી વાત કરીલો તમે.
તો આએ
હલો.
હમ.
હવે વાત કરું તો, હું.
વાંધો ને, ફોન રખદો પછી આરામથી તમે ફ્રી થો
હા.
થઈ ને મને ફોન કરો, આરામ થી
એહા, એહા